હલો, કેમ છો તમે? જય શ્રી કૃષ્ણ. કેમ છો, તમે?
મજામાં, કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ બઉ સારું ચલે ચાલે છે. શું કરો છો, બીજું?
બસ કઈ ની, આ થોડી મેં ગેમ રમી રહી છું.
હા, હા, હવે વેકેશન પડ્યું એટલે બાળકોના ટાઈમપાસ માટે એમના સાથે આપણને રમવું જ પડે, ગેમ.
હા, એતો છે. હમણાં એના સાથે મેં લુડો રમી રહી છું.
હા, હા, લુડો મજા તો બો આવે જયારે આપણે વેકેશનમાં બધા મળીને રમીએે ને એવી રીતે ગેમ, તો મજા તો બો આવે, કા?
હા, એતો છે. આપડે ઘણી બધી ઈન્ડોર ગેમ્સ પણ રમી શકીએ છીએ, આઉટડોર ગેમ પણ રમી શકી શકીએ છે. ઈન્ડોર ગેમ્સ છે એ આપડે ઘરે રમી શકાય અને આઉટડોર ગેમ્સ છે આપડે બહાર ર રમીએ તે ઘરની બાર
સાચી વાત.
હા, અવે ઈ
બંને ગેમ નો આપડો મહત્વ છે. જયારે આપડ મોસમ સારો ના હોય, તો ઘરની અંદર બેસીને ગેમ રમીએ એને ઈન્ડોર ગેમ કેહેવાય અને જયારે બહારનું મોસમ સરસ હોય અને બહાર રમવા જેવું હોય, તો આપડે બહાર જઈને રમીએ, તો એ આઉટડોર ગેમ કહેવાય અને બંનેનો આપ આપડી જગ્યાએ મહત્વ છે. કે બન્નો.
હા એ તો છે ઇન્ડોર ગેમ્સ જેમ કે ચેસ, કેરમ, લુડો સાપસીડી એ બધી વસ્તુ આપણે ઘરે રમી શકીએ છે. અને આઉટડોર ગેમ્સ જેમ કે ક્રિક ક્રિકેટ ફૂટબોલ પછી વોલીબોલ કઈ ભાગવા વાળી ગેમ
કબડ્ડી, ખોખો હા. સાચી વાત અને ઇન્ડોર ગેમમાં પણ એવું નથી કે બંને ગેમ પોતાની જગ્યાએ છે જેવી રીતે આપણે માનસિક ઇન્ડોર ગેમમાં આપણને માનસિક રીતે પણ એક્ટિવ થવાનું અને અ એ એમાં આપ મજા આવે જેવી રીતે આપડણે લુડો રમીએ. કા તો ચેસ રમીએ કા તો કેરમ રમીએ તો આપણને આપણે માનસિક રીતે બી તૈયાર થઈએ છીએ અને જેવી રીતે તે આપણે ફિઝિકલી સ્ટચ થાય તો ફિઝિકલી એક્સરસાઇઝ બી થાય છે જયારે આપણે બહાર રમીએ આઉટડોર ગેમ રમીએ છીએ જેમ કે અ કબડ્ડી કબડી, ખો ખો, ક્રિકેટ વોલીબોલ એવું બધું જો આપણે બહાર રમીએ તો આપણી શરીરની એક્સરસાઇઝ બી થાય છે અને આપણે એક્ટિવ બી થઈએ છીએ વધારે.
હા આઉટડોર ગેમ જયારે આપડે બાર ખુલ્લી જગ્યામાં રમીએ જેમ કે મેદાનમાં કા તો પાર્ક માં ઉદાહરણ તરીકે ક્રિકેટ કા તો ફૂટબ બોલ લઈ લો આ ગેમ શ શારીરિક અ રી રીતે મહેનત વધારે અન મહેનત વધારે કરાવે છે. જે શરીરને ફિટ અને તંદુરસ્ત રાખે છે બહાર રમવાથી તાજી હવા અને સૂર્યપ્રકાશ પણ મળે છે જે આરોગ્ય અ માટે ખૂબ લા લાભદાયક છે આ ગેસ માંથી આ ગેમ્સમાંથી ટીમવર્ક અ વધારે ઉત્પન્ન થાય છે અને જયારે આપણે ઇન્ડોર ગેમ્સ ની વાત કરીએ એ ઘરની અંદર રમવામાં આવી છે જેમ કે ચેસ કેરમ આપણે લઈ લઈએ આ ગેમ્સ શારીરિક મહેનત ઓછી હોય છે પરંતુ માનસિક એની મહેનત વધારે હોય છે ધ્યાન અને વિચાર શક્તિ વધારે જુએ છે આમાં. જય્યારે હવામાન ખરાબ હોય અથવા બહાર જવાની મતલબ સગવડ ના હોય ત્યારે આપણે ઇન્ડોર ગેમ રમી શક કે છે.
હા સાચું કો છો તમે.
હા બસ અંતે તો એટલું જ કેવાય કે બંને પ્રકારની ગેમ્સ મહત્વ છે. આઉટડોર ગેમ્સ પણ શારીરિક આરોગ્ય માટે છે અને જયારે ઈન્ડોર ગેમ્સ માનસિક વિકાસ માટે મદદરૂપ છે.
હા એટલે જ તો કહું છું કે બ બમની ગેમ પોત પોતાની રીતે બહુ સરસ છે જયારે આપણે માનસિક સંતુલન માટે અને એક ફિઝિકલી એક્ટિવ માટે બંને અ લાભ લાભપ્રદ છે.
હા એ તો તમે વાત સાચી કહી છે. અને મે અ કેતી હતી કે ચ જે આઉટડોર ગેમ્સ છે તે આપણને શારીરિક તંદુરસ્ત બનાવે છે, તાજી હવાનો સૂર્યપ્રકા તેનાથી આપણને શારીરિક હવાનો અ સૂર્યપ્રકાશ મળે છે, ટીમવર્ક અને લીડરશીપ શીખવેે છે, સ્ટ્રેસ ઘટાડે છે અને સામાજિક સંબંધો પણ મજબૂત કરે છે. આ બધાના એડવાન્ટેજ, ફાયદાઓ છે પણ જે એને આપણે ડિસએડવાન્ટેજ હરે-હ-હરે કોઈ બી વસ્તુના બે પેલા હોય છે તો જે એના નુકસાન તો એ છે કે ઈજાનો ખતરો હોય છે એટલે ઈન્જરીઝ નો ખતરો હોય છે, હવામાન પર અ આધારિત હોય છે આ તો અગર હવામાન સારું હોય તો આપણે રમી શકીએ છે અગર હવામાન ખરાબ હોય તો આપડે નહી રમી શકીએ અને સમયનો અને જગ્યા પણ જોઈએ છે અગર સમય હોય બટ જગ્યા ના હોય તો કઈ ચાલે નહી, અગર જગ્યા હોય પણ સમય ના હોય તો પણ કઈ ફાયદો નથી. પછી થાક અ પછી થકાવટ પણ થાય છે. ક્યારેક અભ્યાસ અસર મટલબ આમ વધારે અસર પણ પડી જાય છે જેનાથી આપણે આપડે આમ બેહોશ જેવા પણ થઈ જાય છે. આ એના નુકસાન છે આઉટડોર ગેમ્સ
હા, સાચું કોવ છો. બોવ ધૂપમાં અને એવી રીતે બોવ જ તડ-તાડકો હોય અને બો જ ગરમી હોય, ઉમસ હોય એમાં બી રમતા રમતા રહે તો વધારે શ્વાસ ચાલવાથી બોવ હમણાં તો બહુ જ ચાલી હાર્ટ અટેક એવું સાયલન્ટ અટેક વગેરા. તો એનું બી ભાન રાખવું પડે આપડે કોઈ જયારે બોવ હાઈપર એક્ટિવ ગેમ રમતા હોઈએ જેમ કે જેમાં બોવ ભાગવું દોડવું હોય તો એમાં આપણે થોડું આપણા સ્વાસ્થ્ય માટે જેટલું આપણે કરી શકીએ એટલું જ કરવાનું તેનું ભી આપણને ભાન થી રમવું પડે.
હા, એ તો તમે સાચું કહ્યું પછી આપણે ઈન્ડોર ગેમ્સના બી ઘણા બધા ફાયદા છે. જેમ કે એ માનસિક વિકાસ કરે છે, હવામાનની અસર નથી થતી લો હવામાન પર ડિપેન્ડ ના હોય બહાર કેવો બી મોસમ હોય આપડે ઘરે બેસીને શાંતિ થી રમી શક છે, બધા સુરક્ષિત હોય છે. ઘરે ઘરમાં જ રમી રમી શકાય છે અને એકાગ્રતા વધે છે આનાથી. અને આના નુકશાનો ભી છે. જેમ કે શારીરિક કસરત ઓછી મ-મળે છે આ ગેમ્સથી. સ્ક્રીન ગેમની અગર સ્ક્રીન ગેમની અગર આપડે કોઈ ગેમ સ્ક્રીન પર મોબાઈલમાં રમતા હોય તો એની લત લાગી જાય તો એ બો ખરાબ છે. પછી સામાજિક સંપર્ક ઓછો થઈ જાય છે લોકો સાથે જે આપણે અઅ ટીમ વર્ક કે જે કહી શકીએ એને પછી આ આખો અને આંખો પર ઘણો અસર પડે છે અને ક-કંટાળો આવી શકે છે અગર વધારે આમ ઇન્ડોર ગેમ્સ રમવા રમવાથી.
એક જ અ ટકથી આપણે એવું કઈએ કોન્સન્ટ્રેશન કરીને એક જ ગેમ રમતા હોઈએ તો આપણને આંખો આંખોમાં દુખાવો થવો, અ તનાવ વધવો અને માથ થું દુખવું એવા બધા પ્રોબ્લેમ ભી થઈ શકે છે.
હા, હમણાં તો ઘણી બધી ગેમ જે આપડે બાર રમતા એટલે આઉટડોરમાં રમતા હતા તે આપણે હવે અ મોબાઈલમાં પણ રમી શકીએ છે. જેમ કે ક્રિ કેટ થઈ ગ્યું પછી ફૂટબોલ, વોલીબોલ એ રમી શકે છે અને ઇન્ડોર ગેમ્સ સપડે રમી જ શકીએ છે.
હા હા ટેકનોલોજી તો એટલું વધી ગયું છે ને કે હવે કેટલા બધા લુડો લુડો જેવા ગેમ, એ કેરમ જેવા ગેમ એવા બધા આપણે ફોનમાં પણ રમી શકીએ છે પણ જેવી રીતે આપણે જે પારંપરિક રીતે રમતા હતા ન એનું એ એમાં જેવી મજા આવે છે ને એવી ફોનમાં રમવાની મજા નથી આવતી.
હા એ તો તમે સાચું કહ્યું છે. ફોનમાં રમવાની અને બ-બધા લોકો સાથે મળીને રમવાની એ વાત જ કઈ અલગ હોય છે અને મારું તો એક જ માનવાનું છે કે આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ બંને આપણા જીવન મા ટે બોવ મહત્વપૂર્ણ છે. આઉટડોર ગેમ શરીરને તંદુરસ્ત અને આમ સક્રિય બનાવે છે. જ્યારે ઈન્ડોર ગેમ્સ મનને તેજ અને એકાગ્ર બનાવે છે. એક જ પ્રકારની ગેમ્સ પર આધાર રાખવાના બદલે બંનેનું સંતુલન બનાવવો એ જરૂરી છે. આ રીતે આપણે શા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે.
સાચું કહો છો તમે બંનેને એક સાથે સં તુલિત કરીને આપણને ગેમ રમવી જોઈએ. દિવસે એક્ટિવ રહેવા મા ટે અ-આઉટડોર ગેમ અને કોક દિવસે અ શાંતિથી ટાઈમ ગુજારવા માટે ઇન્ડોર ગેમ બંનેનો સંતુલન રાખીને જો આપણે રમીએ તો એ આપણા મ-મનોરંજન બી થઈ રે અને આપણું સ્વાસ્થ બી જાળવો રાખી શકીએ.
હા, એ તમે વાત સાચી કહી છે. આજના સમયમાં ઘણા લોકો મોબાઈલ અને વિડિઓ ગેમ્સ તરફ જ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. જેનું કારણ છે કે શારીરિક પ્રકૃતિ ઓછી થઈ રહી છે તેથી માત્ર ઈન્ડોર ગેમ્સ પણ નિર્ભર રહેવું યોગ્ય નથી સાથે સાથે આપણે આઉટડોર ગેમ્સ પણ રમવી જોઈએ છે.
સાચું કહો છો તમે, આઉટડોર ગેમ અને ઈન્ડોર ગેમ બંનેને જો સંતુલન રાખીને આપડે રમીએ, તો આપણને મજા બી આવે અને આપડુ શરીર અને આપડુ મનબી સ્વસ્થ રેહ.
હા એ તો તમે સાચું કહ્યું છે, અને જેમ કે આઉટડોર ગે આઉટડોર અને ઈન્ડોર ગેમ બંને આપણા મતલબ આમ જીવનમાં એક મોટો રોલ પ્લે કરે છે, પછી અંતમાં તો મારે એટલું જ કેવું છે કે, સારું જીવન જીવવા માટે. આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ વચ્ચે એક સંતુલન બનાવી રાખવું બહુ મહત્ત્વપૂર્ણ છે, રોજિંદા જીવનમાં થોડા સમય બંને બંને માટે કાઢવાની અને આપણે શારીરિક અને, રીતે તંદુરસ્ત અને માનસિક રીતે મજબૂત રહી શકીએ. છે, અગર દવના વચ્ચે આપણે સંતુલન બનાવ્યું હોય તો.
હા સાચું કહો છો તમે, જો આપણે આપણે સંતુલન કરવું એ શીખી જઈએ ને, તો કેવી રીતે આપણને આપણો અ મન એમાં લગાવો કેવી રીતે આપણને આપણે એમાં, આગળ વધીએ કેમ અને બધ બધી પ્રકાર પ્રકારના ગેમ આ વાતે જ હોય છે કે જેનાથી આપણે, અ મનોરંજન થઈને આપણે કેવી રીતે આપણું મગજ શક્તિ આગળ વધારી શકીએ, આપણું તેજ વધારી શકીએ.
હા એ તો તમે વાત સાચી કઈ. તો અંતમાં તો એ જ નીકળે છે બેઉના વ છે, ખાલી સંતુલન બનાવી રાખવું જરૂરી છે.
સ હા બરાબર.
હા તો ચાલો પછી આપડા.
હા હા ચાલો પછી મળીએ ઓકે બાય ખ્યાલ રાખજો. હા.